જય શ્રી ક્રિષ્ના.
જય શ્રી કૃષ્ણ બસ મજામાં કેમ છો તમે?
મેં પણ ખુબ જ વધારે મજામાં છે હાલમાં તો અને જે હમણાં તો ઘરે જ બેસી રહેલા છે કારણ કે હમણાં તો નોકરી પણ જતા નથી અને ઘરે જ હમણાં તો કામકાજ બધું ઘરે ચાલ્યા કરે છે તે જ કામકાજ કરી રહ્યા છે તો શું તમે પણ જોબ કરો છો કે પછી ઘરે જ બેસી રહેલા છો હમણાં.
હાલમાં તો ઘરે જ છું ને હમણાં જોબ તો શોધું છું જોઈએ હમણાં.
હા-હા તો બસ એ જોબને બધું જ અમે પણ સોધી રહ્યા છે અને હાલમાં તો શું તમને વાત કરું તો અમારા ગામમાં છે ને ખુબ જ વધારે મતલબ પ્રદૂષણનું પ્રમાણ વધવા માંડ્યું છે અને બીજી શું વાત છે કે અમારા ગામમાં છે ને જે બધા આખા ગામનો બધો કચરો ભેગો થાયને જે લખવાનો આવે છે મેદાનમાં. તો અમારું જે મેદાન છે તો ત્યાં મેદાનમાં છે ને બધો કચરો નાખવામાં આવી રહ્યો છે. તો જેથી કરીને અમારા ગામવાળા ને ખુબ જ વધારે તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે અમારા ગામવાળા તો બધી સફાઈને બધું રાખતા તો હોય છે તો પરંતુ જે બધો કચરો હોય તે અમારા મેદાનમાં ફેંવામાં આવવાથી છે ને ખુબ જ વધારે એવું ખૂબ ખરાબ થઈ રહ્યો છે અને તેથી કરીને અમારા ગામમાં ખુબ જ વધારે ગંદી વાસની પણ આવી રહી છે તો જેથી કરીને આ બધી વસ્તુ સુધારા બાબત ઉપર અમે વાતચીત કરી રહ્યા છે કારણ કે પ્રદૂસ પ્રદૂષણ એ ખુબ જ વધારે ખરાબ વસ્તુ કેહેવાય એટલે છે ને પ્રદુષણ આપણે નો ફેલાવું જોઈએ અને આપડા ગામને આપડા શરીરને આપડા ઘરમાં બધી જ જગ્યા આપડે પ્રદુષણ ના ફેલાવું જોઈએ એટલે કે સાફ સફાઈ રાખવી જોઈએ તો જો આપણેે સાફ સફાઈ રાખીશું તો પ્રદુષણ ના ફેલાશે. તો જેથી કરીને આપણેે આ બધી વસ્તુ તો કરવી જ જોઈએ તો અરે શું કેવું છે.
હા તમારી વાત તો એકદમ સાચી છે આપડે ત્યાં બધી જગ્યા સ્વચ્છતા રાખવી જોઈએ એમ પ્રદૂષણ ની વાત કરીએ તો પ્રદૂષણ બી કેટલા બધા થાય છે. જેમ કે હવા પ્રદુષણ, પાણી પ્રદુષણ, જમીન પ્રદુષણ ધ્વનિ પ્રદુષણ, પ્રકાશ પ્રદૂષણ રેડિયો એક પ્રદુષણ કેવા અલગ અલગ જાત. ના પ્રદુષણ થાય છે એમાં જો આપણે હવા પ્રદુષણ ની વાત કરીએ તો આજકાલ કેટલું હવામાં પ્રદુષણ થાય છે કેટલી મોટી મોટી કંપનીઓ છે. તે બધા ધુવાડા ના કારણે કેટલું બધું પ્રદુષણ થાય છે ને આપડે હવાનો કારખાનાના અને ધુમાડાતી હવા કેટલું મતલબ બહુ જ પ્રદુષણ જેવું. ફેલાય છે એ તો આપણે તે બધી વસ્તુ નનું ધ્યાન રાખવું જોઈએ કે એના કારણે બહુ જ વધારે બ લોકોને તકલીફ થાય છે અનેને બીમારીઓ થાય છે ને બીજું તો પ્રાણીને પાણી પ્રદુષણ પાણી પ્રદુષણ એટલે કે. નદીઓ તળાવો અને સમુદ્ર ના ગંદુ પાણી અને કચરો છોડવાના કારણે એ બધું થાય. છે અમરતા ની વાત કરું તો અમરતા બી આખ જે. સોસાયટી નો કચરો છે તે બધો એટલે પાણીમાં જ ફેંકવામાં આવે છે તેના કારણે પાણી બી એકદમ ગંદુ ને એના કારણે તળાવ નદીઓ તેમ બઘી જગ્યાએ. કચરો નાખવાના કારણે બધું ગંદુ થઈ જાય તો આપણને તે તે જ પાણી આપણે પછી પીએ છે અને તે. ખરાબ એટલે સારું નહી કેહેવાય તેના કારણે કેટલી બીમારીઓ બધું બી થાય છે. એટલે આપડે એ બધી જગ્યાએ કચરો બી નહી નાખવો જોઈએ.
હા એટલે જ તો તમને એ જ મેં કહું છું કે જો આપણે આ બધી વસ્તુ કરીશું ને. તો ખુબ જ વધારે એવું મતલબ મા. સારું પડશે કારણ કે તમને ખબર છે કે આજકાલમાં કેટલા બધા ઝાડની બધું પણ કાપવામાં આવી રહ્યા છે. તો આ બધું ન કરવું જોઈએ અને ડેવલપમેન્ટ ના નામ પર જયારે બધા લોકો કેટલા બધાં ઝાડાપી કાપી નાખે છે તો ત્યારે મને તો ખૂબ જ વધારે દુઃખ પણ લાગે છે હું તમને અમારા ગામની વાત કરું તો અમારા ગામમાં એક રોડ બનાવવા માટે છે ને ખુબ જ વધારે એવા જે રોડના સાઈડ પર ઝાડ હતા એ બધા ઝડ કાપી નાખવામાં આવ્યા. જે રોડ પહેલાથી જ મતલબ સારી જ હતી અને અ પહેલાંથી જ મતલબમાંમ એમ મોટી થ હતી રોડ પરંતુ તે રોડ બનાવવામાં ખૂબ જ વધારે મતલબમાં એવા. એમ ઝાડ ને આપડે કાપી નાખવામાં આવ્યા. તો તે ખૂબ જ મને ખરાબ લાગ્યું કારણ કે ડેવલપમેન્ટના નામ પર એ બધી વસ્તુ થઈ રહી છે તો જેથી કરીને ડેવલપ તો થશે પરંતુ આપ આપણે જે મતલબ મેઈન વસ્તુ છે મેન રિસોર્સ છે આપણો જે જીવવા માટેનો તો એ રિસોર્સ આપડો નીકળી જશે પરંતુ અ સરકાર છે એ વસ્તુ એ રીતના પણ સારી કરી શકે છે જેમ કે તમને કહો. તો જયારે પણ એ લોકો મતલબમાં એવું ઝાડ ને મતલબમાં કાપે. તો જેટલા પણ ઝાડ કાપવામાં આવે એટલા ઝાડ સાઈડમાં પાછા રોપી દેવા એ લોકોને વિનંતી કારણ કે જય્યારે પણ એ લોકો એટલા મોટા ઝાડ જે એક જ દિવસમાં થયા નથી તેને એટલા મોટા બનામાં દસ વરસ પંદર વરસ એવા લાગ્યા છે. તો એટલા વર્ષોની મહેનત મતલબમા એટલા વર્ષો થયા છે તો તે બધા ઝાડને આપણે- એક ઝાડ તે ઝાડ કાપવાની જગ્યા છે ને તે જગ્યા બીજું ઝાડ સાઈડ પર લગાવવું જોઈએ. કા તો પછી તે વચમાં ડિવાઈડર બનાવે છે. જયારે મોટો રોડ બને ત્યારે એટ વચમાં ડિવાઈડર વચ્ચે પણ એક એક ઝાડ અથવા એવા છોડવા લગાવવા જોઈએ. જેથી કરીને મતલબ આ ખુબ જ વધારે એવું સારું દેખાય ને ગ્રીનરી દેખાય. તો આપણે એટલી વસ્તુ તો કરી શકીએ અને જો સરકાર પહેલાં કદમ લેશે- તો બધા લોકો પોતાનું ખુબ જ માન આપશે તેમને અને તે લોકો પણ શીખીને બધું કરશે. કારણ કે જો બધી વસ્તુ આપણેે- એમ જ ના છોડી શકે થોડીક વસ્તુ સરકારે કરવી પડે અને સરકાર કરશે તો જ આપણે આગળ બધી વસ્તુ કરીશું કારણ કે- તેઓ એટલો બધો તો આપણા પર ટેક્સ ન બધો વસૂલ કરતા હોય. અને એક એક વસ્તુ જેમ કે રોડ ટેક્સ થઈ ગયો. જીએસી ટેક્સ થઈ ગયો હોય. બધી વસ્તુઓ જેમ કે ભણતર પર પણ ખુબ જ વધારે એવો ટેક્સ લાગી રહ્યો છે. તો એ બધો ટેક્સ આપણે ચૂકવીએ છીએ તો આપણને એટલી મતલબમાં થોડીક વસ્તુ તો મળવી જ જોઈએ ને- કેમ એમ? આપણે સારી રીતના જીવી શકીએ સારી રીતના આપણા હકનું પાલન થવું જ જોઈએ ને કારણ કે- હું તમને હમણાં જ કહું તો હમણાં જ ઘણી બધી વસ્તુઓ અમારા ગામમાં પણ ચાલી રહી છે. ગમે ત્યાં કચરો જેમ કે મ્યુનિસિપાલટી દ્વારા ફેંકવામાં આવી રહ્યો છે. તો એ બધી વાત ખોટી કહેવાય કારણ કે આ અમારા ગામમાં આ બધો કચરો ફેંકો એ એ સારું ના કહેવાય તો જેથી કરીને એ લોકો કોઈ બીજી જગ્યાએ ફેંકવી જોઈ જે જગ્યાએ કોઈ પણ ના રહેતું હોય અથવા કોઈ એવી સરકારી જગ્યાએ ફેંકવું જોઈએ કે જે જગ્યાએ કોઈ પણ આવતું જાવતું ન હોય અને ત્યાંથી ફેકે તો પણ ત્યાં છે ને એવી રીતના એ લોકો કઈ કરવું જોઈએ કે તે જગ્યાથી પ્રદુષણ આખા ગામમાં ન ફેલાય અને શહેરમાં ન ફેલાય તો આપણે સારી રીતના આપણે ડેવલપ કરી શકીએ આપણા દેશ ને અને ખૂબ જ સારી રીના બચાવી શકીએ કારણ કે બધા જ લોકો ખુબ જ વધારે એવુ મતલબમાં મહેનત કરીને રહે છે તો તે લોકને અ તે લોકો જે ટેક્સ નો ચુકવે છે. પૈસા તો તે ટેક્સ ના પૈસા આપ એટલું તો સારી રીતના મળવું જ જોઈએ કે આપણે સારી રીતના રહી શકીએ સારી રીતના શ્વાસ લઈ શકીએ કારણ કે જો આપણને આ દેશમાં સારી રીતના શ્વાસ લેવા ઉપર પણ જો પ્રતિબંધ મળી જશે તો આ દેશમાં બીજું કઈ રહેવાનું નથી એટલે મારે તો એજ કેવું છે કે જો પ્રદુષણ જો એટલું બધું ફેલાશે તો આપણેે થોડુંક તો કદમ આગળડી લેવું પડશે ને આપણે જે મતલબમાં જે પબ્લિક લોકો છે જે તો તે લોકો એ પણ પોટપોટા ઘરે મલ બેથી ત્રણ ઝાડ તો પોતે લગાવવા જ જોઈએ અને ઉછેરવા જોઈએ. કારણ કે જો આપણે ઝાડ નહીં લગાવીશું ને તો આપણું મતલબ આપણા દેશ ખુબ જ પછાડી રહી જવાનો છે અને બીજું તો શું કે જે ફેક્ટરીઓ છે. તે ફેક્ટરીઓમાં પણ ખુબ જ વધારે એવું પ્રદુષણ થઈ રહ્યું છે અને ફેક્ટરીઓ દ્વારા એટલા બધા ધુમાડાઓ બહાર નીકળે છે. તો તે ધુમડાઓના કારણે ખૂબ જ વધારે પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. પરંતુ તે હવે ડેવલપમેન્ટના કારણે આપણે તેમને રોકી શકતા નથી. પરંતુ જે તે લોકો પાણીને બધું છોડતા હોય તો પાણી બધું ગટર નું જેવું પાણી હોય તે બધું નદીમાં ને એવું છોડતા હોય તો તે એ વસ્તુ ખોટું કેવાય તે લોકોએ પાણી બીજી જગ્યા છોડવું જોઈએ કાતો પોતાની એવું કંઈ બનાવુ જોઈએ ખાડો કાટો પોતાની પ્રોપર્ટીમાં પાણી તો છોડવું જોઈએ કારણ કે તે લોકો જેમાં નદીમાં પાણી છોડશે તે બધું ગંદુ પાણી તો તે બધું ગંદુ પાણીના કારણે ખૂબ જ વધારે એવું પોલ્યુશન ફેલાઈ શકે છે. તો આ વસ્તુ ખોટી છે અને આ વસ્તુ કરતા હોય તેવી કંપની વાળાઓને છે ને ત્યાંથી આપણેે ઉખાડી ફેંકવું જોએ અને તે બાબતે આપડે બધાએ કમ્પ્લેન નોંધાવવી જોઈએ તો તમારે શું બાબત તમારે શું કેવું છે આ બાબત ઉપર?
હા તમારી વાત તો એકદમ સાચી છે ને એવું કરવું ભી જોઈએ ને એમ જોવા જઈએ તો આપણે બીજા ભી પ્રદુષણ કેટલા ઘણા થાય છે એમ તો આપણે જો ધ્વનિ પ્રદુષણ ની વાત કરીએ ધ્વની પ્રદુષણ આજના જમાનામાં તો ખુબ વધારે વધી ગયું છે પેલા જેટલું નહી હતું ને આજના ટાઈમ પર એના કરતા ડબલ ટીબલ થઈ ગયું છે. કે આવતા સમયમાં તો હજુ વધારે થઈ જશે. મેઇન વાત તો ધ્વનિ પ્રદૂષણ ની આ છે કે જે આપણને જેટલી જરૂરી હોય એના કરતાં પણ વધારે આપણે તેનો મતલબ બગાડ કરે છે, જેમાં વાત કરીએ તો ધ્વનિ પ્રદુષણ તેનાથી એટલે કાન નો વધારે નુકસાન પહોંચે છે, જેનો એમ જોઈએ તો વાન હોર્ન લાઉડ સ્પીકર કારખાના અને બાંધકામ નો કાન ધ્વનિ પ્રદૂષણ ના મુખ્ય કારણો છે એમાં જો આપણે વાત કરીએ વધુ વધુ અવાજ થી પણ માનસિક તણાવ અને ચીડિયાપણો પણ આપણને થાય છે ને લાંબા સમય સુધી જો મોટા અવાજમાં રહેવાથી સાંભળવાની શક્તિ પર અસર થાય છે, અને ધ્વનિ પ્રદુષણથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં અને લોકોના કાનમાં વિસે પડે છે અને તેમાં રાત્રે વધુ અવાજ થવાથી ઊંઘમાં પણ ખલેલા આવેે છે તેના કારણે આપણે તબિયતો પણ ખરાબ થાય છે, એટલે એવું બધું નહી કરવું જોઈએ ને હોસ્પિટલ શાળા અને રહેઠાણના વિસ્તારમાં અને એટલે હોન એટલું ઓછું વગાડવા જોઈએ ને ત્યાં વધારે એમ શાળા હોસ્પિટલ પાસે એટલું નહી બગાડવા જોઈએ કેમ કે તા તો હોસ્પિટલમાં કેટલા મરીજો હોય છે. તે લોકોને ખુબ વધારે એમ નુકસાન થાય છે, અને બીજું તો આપણેે પ્રકાશ પ્રદુષણ ની વાત કરીએ. પ્રકાશ પ્રદૂષણ એવી ખુબ મતલબ ખોટું કેહેવાય છે, અને તેના કારણે જે પ્રકાશ પ્રદુષણ આપડે લાઈટ એ બધું ર તાની લાઈટ થઈ ગઈ ઘરની લાઈટ થઈ ગઈ તે વધારે આપણેે યુઝ કરીએ. તેના કારણે રાતના તારા બી આપણને દેખાતા નથી એના એટલે બુખો હારું કેહેવાતું નથી ને. પક્ષીઓ અને પ્રાણીઓને કુદરતી જીવનશૈલી પણ તેની અસર થાય છે, એટલે વધુ પડતી લાઈટ થી વીજળીઓને બગાડ નઠક કરવું જોઈને જરૂર હોય ત્યારે લાઈટ બંધ કરવી જોઈએ ને વધારે તો લાઈટ નો બી ઉપયોગ નહી કરવો જોઈએ આપણને
હમ એ વાત તો તમારી એકદમ સાચી છે, કે આ બધી વસ્તુઓ પણ જો આપણે નહી કરીશું ને તો આપણે ખુબ જ વારે આ તકલીફમાં મુકાઈ જવાના છે કારણ કે આપણી જે પેઢીઓ છે. એ લોકોને આપણે સારું જીવન નહી આપી શકીએ કારણ કે જો પ્રદૂષણ ના કારણે અ ઘણી બધી વસ્તુ એવી તે ડેમેજ થઈ રહી છે, જેમ કે ઓક્સિજન છે ખુબ જ ઓછું થઈ ગયું છે હાલના સમયમાં આપણે જોવા જઈએ તો જો આપડી જે આગળની પેઢી આવવાની છે. તો પેઢીઓ માટે આપણે એટલુંક તો કરી જ શકીએ મતલબમાં થોડું થોડું ઝાડ ને એ બઘુ રોપી શકીએ થોડોક કચરો ઓછો ફેલાવી શકીએ એટલે કચરો તો આપડે ફેલાવવો જ નહી જોઈએ અને બીજી બધી વસ્તુ પણ ઘણી બધી છે, જેમ કે આપણે કશ પણ જવાનું હોય તો આપણે હમણાં ગાડી શોધીએ છે પરંતુ આપડે તેવું ન કરવું જોઈએ આપડણે જરાક પણ કેશે જવાના હોય તો આપણે સાયકલ થી જવું જોઈએ જેથી કરીને આપણે એક્સરસાઇઝ પણ થઈ જાય અને આપણું શરીર પણ સારું હોય. પરંતુ આજના જમાનામાં આપણે જોઈએ તો કેટલાક લોકો ખાલી દુકાન જવું હોય આપણી નજીક જ હોય તો તેટલું માટે પણ ગાડી લઈને જતા હોય છે. કદી વસ્તુ ખુબ જ મને તો ખરાબ લાગી યો ને. જો હમણાં વચમાં છેને કેટલાક ડોક્ટર લોકો આ બાબત ઉપર અવાજ ઉઠાવ્યો તો અને તે લોકો પોતે પોતાના મતલબમાં જે જગ્યાએ કામ કરે છે, તો તે જગ્યાએ સાયકલ લઈ ને કામ પર જતા હો એ વસ્તુ ખુબ જ મને સારું લાગ્યું કારણ કે સાયકલ ને આપડે ખુબ જ વધારે બદનામ કરી મૂકી છે પરંતુ સાયકલ એ ખુબ જ વધારે સારી વસ. તુ જે બહારની ગનતરી વાળા છે, તે લોકો સાયકલ નો ખુબ જ વધારે ઉપયોગ કરે છે કારણ કે તે લોકો જાણે છે, કે સાયકલ ચલાવવાથી આપડું શરીર પણ સારું રહે અને બીજું તો શું કે આપડે એક્સરસાઇઝ પણ સારી થઈ જાય અને આપણું જે શરીર છે એનું મતલબ હલન ચલન પણ ખૂબ જ એવું સારું થઈ જાય. તો જેથી કરીને સાયકલ નો ઉપયોગ આપડે વધારે કરવો જોઈએ ગાડીનો આપણે ઓછો કરવો જોય ગાડી ના ઉપગ જય્યારે આપણે દૂર જતા હોય. તો ત્યારે જ કરવું જોઈએ તો ચાલો આપડણે પાછા સારી રીના આ બાબત ઉપર વાતચીત કરીશું કારણ કે પ્રદુષણ ઉપર તો આપણે જેટલી વાતચીત કરીએ એટલી ઓછી લાગે અને પ્રદુષણ તો એ વધારે રહેવાનું જ છે પરંતુ આપણે તેના અ અટકાવવા માટે થોડુંક ક ઘણો બધો એવો આપડે ભાગ બનુ પડશે અને થોડાક ઘણા બધા વૃક્ષો રોપવું પડશે તો ચાલો આપડે પાછા આ બાબત પર વાતચીત કરીશું.
હા સારું ચાલો